હા
તો શું છે? ટોપિક
એકલતા ખરાબ છે. કે જરૂરી
શું
એકલતા ખરાબ છે. કે જરૂરી
મારી દ્રષ્ટિએ વાત કરું તો મારુ તો પ્રિય મારો મિત્ર કહેવાય. તો હું એકાંત ની વાત કરીશ. એકલતા હું મારા શબ્દ એકાંત કહીશ. એને કે એકાંત એ પોતાની જિંદગી સ્વામી વિવેકાનંદ નો જ એક કોડ છે. કે તમારી જિંદગીમાં તમે દરરોજ સવારે કે સાંજે એક કલાક કે પંદર-વીસ મિનિટ મિનિમમ એટલી તો હોવી જ જોઈએ કે તમારે એટલે સેલ્ફ સાથે આપો. પંદર થી વીસ મિનિટ એકાંતમાં જો તમે એવું ન આપો. તો તમે તમારી જિંદગીની સૌથી મોટામાં મોટી ઢીલ કે બહુ સારો માણસ હોય ઈ તમે કેમ! તમે નિષ્ફળ થી તમે નકારી હોય. એ પ્રમાણે તમે નકારો છો સ્વામી વિવેકાનંદ નો આ રીતે કોડ છે. કે પોતાની જિંદગી માં પોતાની એકાંત માં પંદર વીસ મિનિટ... વધીને કલાક એટલું તો રહેવું જ જોઈએ. પોતાના ભેગી વાતચીત કરવી જોઈએ આ છે. આમ કરાય, ન કરાય તો તમને સારો અનુભવને સારી મજા આવે.
બોલું ને હ
હા
મલ કે અમુક લોકો કે મને એકલુ રેવું નહીં ગમતું મારી ફ્રેન્ડસ કેટલી બધી છે એમ કે મને ઘરે આવું નથી ગમતું અત તો ઘરમાં બી આવુ કે એકલુ નહી રહેવાનું એવું તેવું આપને રિયલમાં એવું ના હોય એ આપણને પોતાની
સાથે વાત કરી તમે કીધું એવી રીતે કે પોતાની સાથે વાત કરી પોતાને હું ગમે છે. આજે હું શું નહી કોઈ હોય ના હોય પણ પોતાની જાતને પોતા સાથે વાત કરવી જોવી જરૂરી છે. એમ એ કે આપડા જયારે બધા ભેગા હોય ફેમિલી ભેગા હોય કા પછી ફ્રેન્ડસ ભેગા હોય તો બધાની મનની બી કેધા જે ક છે. એ આપણે સાંભળેલા પોતાની મનની વાત આપણે સાંભળીએ જ ના મારે શું કરવું છે. મારે હું નહી કરવું એવું તેવું પોતાની ભૂલો બી ના સમજી શકી એટલે આજે આપ ભૂલ કરી મરા ના કરું જોઈએ એવું કેવું એટલે જય્યારે લોનલીલેશ ને સજા નહી માનવાની એવું કારણ કે ના મને ગમે છે મને તો રીયલમાં એવું છે. કેમ એવું સારું લાગે લોકો કરતા પોતાની હાથે એવું વધારે મજા આવે
બરાબર છે અને એના ફાયદાને ગેરફાયદા એ જ છે. એટલે એકલતા પછી કઈક એકાંત વાત કરી ભાઈ તમે આખું દિવસે જ એમા એ એમા રિયો ઓવરથીક કરતા રએ એમા એમાં. એકાંત મારે નું આજ વિચારું છું તો પછી એ નુકસાનકારક પણ છે પણ અમે. પેલાી કીધું તેમ પંદર વિસ મિનિટ કલાક તમે કરી દો. પછી એમાં તમે ટાઈમ આપો તો એ બરાબર છે.
પણ તો બધા પર છે ને કે અમુક લોકોને બદલ ભી લેવું હોય કે એક કલાક ભી લેવું હોય.
હા એટલે કઈક એટલે દરરોજ ને આમ તમે ફિક્સ કરી નાખો કે આટલું જ છે પણ પછી દરરોજ દરરોજ તમે સમય વધારતા જાવ. તો તો પછી આખો દિવસ એમાંને એમાં ચાલ્યો છે એવી રીતે એમ.
પણ હારું ને લોકો કરતા એખલુ રેવું હારું મજા આવે.
એકલતા ની વાત છે છેલ્લે છેલ્લે ઓકે બીજો ટોપિક આપને લઈએ. મહેનત મોટી કે નસીબ.
હમ્મ તે તો હવે જો એવું કઈ જરૂરી ના હોયે કે મહેનત. નસીબ એમ નસીબ જેવું કોઈ હોય ને અમારા ખ્યાથી તો. તો આપડણે નસીબ ના ભરોસેો બે રહીએ કે ના મારા જીવનમાં આટલા. પૈસા આવશે કે પછી આવું થશે કે તેવું થશે પણ હું કઈ કામન ના કરું તો એક. થી ચાર મળડીને મે આવવાનું મારે એ ત્યાં પહોંચવા માટે. મહેનત તો કરવી જ પડશે ને એવું બીજું તન ખબર.
એટલે બંને જરૂરી છે. હું મારી દ્રષ્ટ હું વિચારું છું મારામાં એપ્લાય કરું છું એ પ્રમા પેલા હું મહેનત. કરી લો બને એટલું થાય એટ બધ બધી મહેનત કરી લો. પછી એને નસીબ ના ભરોસે છોડી દે. જે આપણા હાથમાં છે એ આપડે કરી લેવાનું લડુ. લડવું હોય એટલે લડી લેવાનું. પછી જે વધેલું ઘટલું વધે છે એની ઉપર પછી નસીબ ઉપર છોડી દેવાનું. પેલાથી જ તમે નસીબ ઉપર મૂકી ગયો હું બેહી ગયો હાથ જોડીને અને હવે જે થવું હોય નસીબ ઉપર થઈ જાય. તો એ ખરાબ વસ્તુ તો તો ન જ થાય.
કે. આ બલ બિલગેટ્સ છે ને તે મીન્સ કે એ લોકો ટાઈમે નવ નવું કોમ્પ્યુટર કળું હતું. ત્યાં યુએસમાં કોઈ પેન હતું કોમ્પ્યુટર તો એ ને એમને એક બેસ્ટ ફ્રેન્ડ તે કેવું ત્રણ ત્રણ કરોડ ના ત્રણ હજાર ખબર નહિ એટલા સ્ટુડન્ટ માંથી એ બેને એ લોકોની પેલા તો કેવું કેહેવાય કે સૌથી પૈસા વાળી સ્કૂલમાં ઈ ગયા તા ત્યાં ત્યાં બી એક જ કોમ્પ્યુટર હતું નવ નવ જાર શોથી ત્યારે તો એમને હે એમના બેસ્ટ ફ્રેન્ડ બનને એમ શીખવાની તક મળેલી. તો ઈ એમ પછી બને બહુ મહેનત કરી એમના બેસ્ટફ્રેન્ડી એમ કરતાં વધારે તો તે એટલા મહેનતો હતા. પણ પછી જયારે એજ્યુકેશન પ પત્યું પછી એમના જે બેસ્ટ ફ્રેન્ડ કરતા માઉન્ટેન ચડવા ગયા ને તો એમાં એ એમની ડેથ થઈ ગઈ ને પછી આ રહ્યા તો એમને રિસર્ચ કરીને આટલું બધું કર્યુંને પછી અ માં માઇક્રોસોફ્ટનું લોન્ચ કર્યું એમ. એટલે પેલા ભાઈ નું નસીબ કે એમને મરવાનું લખું જ હશે કે એ ટાઈમે એ ટાઈમે નસીબ કામ કરે એમ કેમ કે મૃત્યુ તો આપણા હાથમાં છે જ નહી.
હા બરાબર છે એટલે એમ જ છે કે બધાને મરવાનું તો એ ફિક્સ જ છે કે અમુક સમય કય્યારે એ છે એ મરી જશે કે પણ આપડણે એમ જ હા જોય નસીબ માણસ તો મરવાનું છે તો હું મા જઈ કામ કરું તમે આજે કામ નહીં કરો પણ કાલે ધારો કે તમારે હજી દસ વર્ષ તો આયુષ્ય લખેલું છે. દસ વર્ષ સુધી તમારે કઈક એનુ પેટ ભરવા માટે કંઈક તો કરવું પડશે ને. એ રીતે નસીબો પણ એનો મૂકી શકાય એમ.
હમ્મ બરાબર છે.
એવું છે તમે કયો છો ટોપિક?
હા દરેક ને ખુશ રાખવું કે એમને અશક્ય છે.
ત્યારે પૂછી શકાય માટે અશક્ય છે. પેલા તો મેન વાત જ એ છે કે બધાને ખુશ કરવા જ શા માટે? કે જેની જ્યાં જરૂરિયાત છે આપણી આસપાસ ના વ્યક્તિઓ જે છે કે આપણને પસંદ છે કે આપણે જે કોઈ રિલેટિવ છે, ફેમિલી છે, મિત્ર છે, એ રીતે જે આપણે જરૂરિયાત છે એને આ આપણી રીતે આપણે જે કામ કરીએ છીએ કે વાતચીત કરીયે છીએ કોઈ કંઈ નો ધંધો બિઝનેસ છે ભણીએ છીએ એ રીતે એમાં તમે કામ કરો તો ઓટોમેટિક ખુશ થઈ જવાનું છે. ને કરવાની તમે જરૂરિયાત નહીં પડે. જરૂરિયાત ક્યારે પડે જ્યારે એને ઈચ્છા નથી ખુશ થવાની એને રિહાઈ ને જ રહેવું છે. અને પછી તમે એને કેટલી મજબૂરી કરો હા તો ઓલા જેવું છે તમે દોડી તોડી નાખો. તો એને તમારે ગમે રીતે ગાંઠ મારીને ભેગી રાખવી જ છે. એટલે એમાં ગાંઠી ગાંઠ જ કેવા એ રીતે તેમા ખુશી કરવા કરવા પડે તો એ નકામું જ છે જાતે જ થઇ જાય એ જ બરાબર છે.
હા બરાબર છે.
તમારુ શું કેવું છે?
મારું એવું કેવું છું કે આપડે અમુક વાર બધાને જ ખુશ રાખવા માંગે કે ફેમિલી ને ખુશ રાખે સોસાયટી ને ખુશ રાખે ફ્રેન્ડ્સ ને બધાને જ ખુશ રાખવા માંગે. પણ આપડે બધા જ પ્રયત્ન કરીએ પણ અમુક સંજોગો એવો બની જ જાય કે આપણે ફેમિલી ખુસ કરવા જાય તો ફ્રેન્સ રિહાઈ જાય ફ્રેસે કરવા જાય તો ફેમિલી રિહાઈ જાય એટલે બધાને તો ખુશી આપડે ના જ આપી શકીએ એટલે પોતાને જ ખુશ રાખવા એમાં જ ભલાઈ છે.
એ બરાબર છે તમે કીધું એ રીતે તમને એક્ઝામ યાદ આવી ગયું. અ ફેમિલી ને ખુશ રાખો છો તો ફેમિલી શું ઈચ્છે છે કે તમારે ઘરે સાત-આઠ વાગ્યે આઠ વાગે આવી જવું. ને સુઈ જવું કે જમી ને તમે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો. મિત્ર શું ઈચ્છે છે મિત્ર ને ખુશ રાખવું હોય તો એ રાત્રે દસ વાગે, એક વાગે, બાર વાગે સુધી એની સાથે તમે જો તો ખુશ રે. તો સામે ફેમિલી રિસાય જાય મેં કીધું એમ નથી કરતા. અને ફ્રેન્ડને એમ કે, મારે ઘરે આવું કીધું છે, તો ફ્રેન્ડ બે રીતે બે એક સાથે થવાનું નથી, તો નક્કી વાત છે.
ને તો એવું કોઈને ખુશ નહીં રાખવાના, પોતે વિચાર લેમ કે મારે જ ખુશ રહેવાનું છે.
પોતે જ ખુશ રહેવાનો વાધો જ નથી આવવાનો.
મા-બાપ ને હ, એવું જ હોય કે આપડે એ લોકો નુ કે એ લોકો જે કહે, કરતા રહીએ. ત્યારે એ ખુશ પછી આપણને એવું થાય કે, મારે આ કરવું છે. પછી કે, ના નહીં કરવાનું એટલે એવું હું નેગેટિવ પોઈન્ટ નહીં કેતી, પણ એવું હોય છે, બધાને જ એક્સપેક્ટેશન હોય છે. મારો છોકરો આવું કરે, તેવું કરે.
કાંઈક ને કાંઈક તો આશા હોય.
હમ્મ તો બોલો, ટોપિક તે બોલો કે હુ બોલું
હું બોલું. કે, સફળતા માટે ડિગ્રીની જરૂરિયાત છે, સફળતા માટે.
ના, ડિગ્રી ડિગ્રીને.
હા, ડિગ્રી.
ના, મારા ખ્યાલ તો એટલે ડીપેન. હ, હવે ડોક્ટર મા બનવું હોય તો એમાં મારી ડિગ્રી જોઈએ, પોલીસ બનવું હોય તો એમાં ડિગ્રી જોઈએ. અમુક-અમુક. એરિયામાં ડિગ્રી જરૂરી છે, પણ અમુક અમુક એરિયામાં ડિગ્રી જરૂરી નથી, જેમ કે હમણાં તો કેટલું બધું આ ગયું છે ઓનલાઈનમાં બી હ મારે ક પોડકાસ્ટ યુઝ મીન્સ કે કરવી હોય ચાલુ બાજુ તો એમાં મારા કે ડિગ્રીની જરૂર ના પડે ક પછી મારે ડિજિટલ માર્કેટિંગ શીખવું હોય તે એમાંય મારે ના પડે પછી પછી બીજું કાસું બધું છે આમાં જેમાં ડિગ્રી ના જરૂર બ પણ જ્યારે મે કસ દવાખામાં જવું તો સ્કીલ બેસ પર જે ડોક્ટર બનો હશે પ તો ઓબ્વિયસલી ઓપરેશન ના જ કરાવવું એટલે ત્યાં મારી ડિગ્રી જોવે પોલીસ વાળા પાસે બી જોવે ડિગ્રી પછી કદાચ મારી યુપીએસસી જીપીએસસી ક્રેક કરવું હોય તો એમાં મારે ફરજત જો હોય કે મેં બેચલર કરેલું હોવું જોઈએ
ખરેખર
એવુ છે મારી જરૂરિયાત પ્રમાણે છે એમ સફળતા માટે એવું છે હવે આપડ મુકેશભાઈ આંબેની કઈ બાયડેલા છે એમના અંબાની ખાતા
ના ના ના પિતાશ્રી વાત ધીરુભાઈ અમા તો એ ક્યા એટલું બધું ભણ્યા છે તો પણ એ ડિગ્રી વગર પણ સફળ સક્સેસ છે એમ કહી શકાય છે આપડે ગૌતમભાઈ અદાણી છે એ પણ એવું જ છે મોટા મોટા બિઝનેસમેન છે પછી માઈક્રોસોફ્ટ ના જે ઓનર બિલ ગેટ્સ તે કદાચ એને કીધું હતું કે હું મારી કોલેજ નો ટોપર નતો તેમ છતાં બધી મારી કોલેજ કોલેજ ના ટોપર થઈ બધા મારી કંપનીમાં જોબ કરે છે એટલે ડિગ્રી હોવી જરૂરી નથી અને અમુક અંશેે સફળ માટે જોઈએ પણ સફળતા ની પછી તમારી દ્રષ્ટિએ વ્યાખ્યા શું છે એ પણ કરે સફળતા ઇઝઇક્વલ ટુ સંતોષ પણ હોય શકે જો તમને તમારે નોકરી કરવામાં સંતોષ મળી જ તો એ તમારી દ્રષ્ટિએ સફળતા જ છ તમને ક્યાં સંતોષ મળી જાયને ત્યાં તમારી જાતને સફળતા સ્વીકારી દેજો
અમ મારા ખ્યાલથી તો
એટલે આ તો પોતપોતાની હોની છે માનસિકતા કે જેને જ્યા આ સફળતા કે સંતોષ મળે છે છે
હમ્મ તોના અમુક માં જોવે ડિગ્રી
હા એટલે અમુક યાર કીધૂ એમ ડોક્ટર રીતે તમ બેચલર કરો છો ડિગ્રી તો જરૂરિયાત જ છે તો તમે આગળ કંઈક કરી શકશો
કેવી છે.
અને પછી સમય વધારે કિંમતી છે, કે પૈસા.
સમય. એટલે ખબર નઈ હવે બંનેવ જ જરૂરી છે. બધી જગ્યા ખબર નઈ તમે પેલા બોલો પછી એ બોલો.
સમય વધારે કિમતી છે, પૈસા મારી દ્રષ્ટિએ વાત. કરું તો શરૂઆતમાં જયારે તમે જોવાનું હોય ને ત્યારે પૈસા વધારે. કિંમતી હોય છે, પછી ધીમે ધીમે તમારી ઉંમર. પચીસ ત્રીસ થાય ને પછી ધીમે ધીમે સમય ની વેલ્યુ થાય જાય કે હું મારો સમય આટલો બધો મેં. વ્યતીત કરી નાખો વેસ્ટ કરી નાખો એટલે પછી ધીમે ધીમે સમય નની કરર થાય છે. સમયની વેલ્યુ પૈસા કરતા વધતી જાયશ ધીમે ધીમે અને એક.
જયારે ટીનેજ હોય તો આપડે તાર પૈસા ના એટલે આપણને એ છે, કે ના મારે પૈસા ન મારા પૈસા. હ અવાજ પડશે નથી કરીને અથવા તો એવું થાય કે મને પૈસા ન મો હો કે વધારે હોય. ટાઈમની લી એમે વેલ્યુ ના હોય મારી પાસે જયારે ત્યારે. રિસ્પોન્સબિલિટી ને એ બું આવે લ આપડે ટાઈમ ના આવે પોતાની માટે બી ટાઈમ ના મળે.
બરાબર.
એવું છે, પછી હવે પછી રિટાયર થઈ જાય પછી તો ટાઈમ જ ટાઈમ છે. પણ પછી એ ટાઈમે હેલ્થ ના હોય એવું હોય મે બી.
કે ઉંમર પ્રમાણે જ પોતપોતાને સમય અમુક ઉંમર પૈસા જરૂરી લાગે છે, પછી. ધીમે ધીમે સમય જરૂરી. સમયમાં પણ એવું છે, કે કો સમય હોયો ગયો કે આજનો દિવસ આજનો દિવસ હોયો જાય પછી કઈ. પાછો આ દિવસ તો આવવાનો નક્કી જ વાત છે.
હમ અગિયાર થઈ કે એકિસ્તાલીસ.